હલો હલો મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ આવી રહ્યો છે. શું મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો પણ અવાજ આવી રહ્યો છે તો હાલ સમય તું આ તમે કઈક કામ કરી રહ્યા છો કે ફ્રી જ છો?
હું અત્યારે ફ્રી જ છું.
હા તો હું પણ અત્યારે ફ્ર્રી જ છો એમ તો બેસીયે તો તો જરાક ટોપિક વિશે આપણે થોડીક ચર્ચાઓ કરીએ તો તમે ચર્ચાઓ કરવા માટે મતલબ ફ્રી છો ને?
હા હું અત્યારે ફ્રી જ છું.
હમમ હમમ તો અત્યારે તમે શું કઈ મતલબ ભણતર તમારું ચાલી રહયુ છે?
હા અત્યાર તો હું બીકોમ કરી રહ્યો છું.
હા. એમ તો હું પણ મારું પણ કોલેજ જ ચાલે છે અને હું પણ બીકોમ જ કરી રહ્યો છું. તો એમ આજના સમયમાં જોઈએ તો આપણને દરેક જગ્યાએ પ્રદુષણ જોવા મળે મળતું જ હોય છે તો એના વિશે જ આપણે થોડી ચર્ચાઓ કરીએ તો તમે ઇન્ટરેસ્ટેડ છો ને એ ચર્ચા કરવા માટે?
હો
હમમ તો હવે પ્રદુષણ વિશે વાતની ચર્ચામાં શરૂઆત કરું. તો હવે એક જનરલ વાતથી ચર્ચા કરીએ તો આપણ ને ઈન્ડિયામાં મતલબ એક સામાન્ય જેવું છે કે આપણે કઈ પણ વેફર ખાતા હોય, કે કઈ પણ આપણા હાથમાં પ્લાસ્ટિક હોય ને એ જયારે નકામુ થઈ જાય તો આપણે ગમે ત્યાં ફેકી દેતા હોય છે. તો એના કારણે જ ગમે તા ફેંકતા ફેંકતા આખી દરેક જગ્યા આપણ ને કચરો જોવા મળે છે. એટલે એમ જમીનને પણ બગાડે છે અને આપણા વાતાવરણને પણ બગાડે છે એક નાલી એવી બાબત છે જે આપણને પ્રદુષણમાં જોવા મળે છે. ને એન થી અગાડી જોઈએ તો આજની ઘણી બધી કંપનીઓ પોતાનું દૂષિત જે મતલબ લિક્વિડ હોય એ નજીકના ત તળાવો માં કાતો એવી જગ્યાએ છોડી દેતા હોય છે. તો એની આસપાસ નો જે વિસ્તાર હોય એમાં ઘણું બધું પ્રદુષણ ફેલાય જતું હોય છે. એમાં જે એક કિસ્સાની વાત કરીએ તો ઓડિસ્શામાં એક જીંક એન્ડ કોપરવાળી કંપની છે એમણે એક મોટા તળાવમાં આખો ક્યારથી મતલબ જયારે ચાલુ થાય તાર થી લોકો પ્રદુષણ મતલબ જે લિક્વિડ હોય તે છોડતા હોય છે. જેના કારણે એક આજના સમયમાં ત્યાં એક ખુબ જ મોટું એવું. એક મોટો એવો તળાવ જે છે. એ આખો પ્રદુષિત થઈ ગયો છે. એની આસપાસમાં કમ સે કમ દસ કિલોમીટ સુધી નું જે એરિયા છે. ત્યાં જે લોકો રેતા હોય. એ લોકોને ઘણી બધી બીમારી એવી થતી હોય છે. અમુક મતલબ ત્યાંના વડીલો તો નહી કહી શકાય કારણ કે જવાની માં જ લોકો મરી જતા જતા હોય છે. એ લોકોની ચામડી પણ ખૂબ જ જોઈ ન શકાય એવી થઈ જતી હોય છે. અમુક જન્મથી જ બ્લાઈન્ડ થતા હોય છે. તો એ એક કંપનીઓના કારણે પણ ઘણા એવા લોકોને નુકસાન થતું હોય છે. તો એના વિશે સરકારે કડક પગલા લેવા જોઈએ કારણ કે એના કારણે જા ત્યાંના જે લોકો લોકો રહેતા હોય એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. એવી કઈ એમ તો એક જ કંપની નથી. દરેક કંપની પોતાનું જે મતલબ વેસ્ટ હોય તે ગમે તા એમ જ ખાલી કરી દેતો હોય છે. જેના કારણે ત્યાંના રહેવાસીઓને ખૂબ જ તકલીફ આવેે છે. અને બીજી અનગણ પ્રદુષણ વિશે વાત કરીએ તો એમ નાના- નાના તળાવ હોય એમાં ઘણા લોકો કપડા ધોતા હોય છે નાહતા હોય છે ને એ પાણી મતલબ સાચવતા નથી, અને તે પાણી પછી ત્યાંના નજીકના રહેવાસીઓને બીમાર પણ કરતું હોય છે. તો વા પ્રદુષણ વિશે તમે કઈ કેવા માંગશો? માંગો છો?
હા તમે કીધું તેમ પ્રદૂષણ માત્ર પ્લાસ્ટિક કે એનાથી જ નથી થતું. બીજા પણ તેને અસર કરનારો પદાર્થો છે. ખાલી પ્રદુષણ પ્રદુષણના પણ તેમાં ઘણા પ્રક કરો છે. જેમ કે હવાનું પ્રદુષણ, પછી પાણી નું પ્રદુષણ જમીન નું પ્રદુષણ. છે વાયુનું પ્રદુષણ વગેરે તો જે આપણે જોઈય તેમ આપણા ગુજરાતમાં પણ ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે. તા પ્રદુષણ ખુબ વધુ થાય છે. આપણે જોવા જઈએ તો અંકલેશ્વર પછી આપણું વાપી તા ફે ફેક્ટરીઓ ખુબ આવેલી છે અને ત્યાં ત્યાંની આજુબાજુનું વાતાવરણ પણ ખુબ પ્રદુષિતષિ છે. જોવા જઈએ તો આપણે ત્યાં એન્ટર કરીએ એટલે જ દુર્ગંધો આવતી હોય છે. તે મુખ્ય મુખ્ય રીતે કહીએ તો ફેક્ટ્રીમાંનો ધુમાડો વગેરે કારણે વાતાવરણ આખુ પ્રદુ પ્રદુષિત થાય છે. જેના કારણે આપણ આપણને સ્વાસ્થ્યને પણ ખૂબ નુકસાન થાય છે. તો આપણે પણ રોજિંદા જીવનમાં અનેક પ્રકારના વેફરો ખાય છે. તે આપણે તેનું પ્લાસ્ટિક ગમે ત્યાં નાખે છે જેના કારણે તે જમીન પર પડવાથી લાંબા સ સમય સુધી તે ખૂબ લાંબા સમય સુધી ટકે છે જેથી તે ભૂમિને પણ પ્રદુષિત કરે છે. ઉપજાવ જમીન નકામી બનાવી દે છે જેથી વધારે પડતું અનાજ ઉત્પન્ન થતું નથી જેનાથી ખેડૂતોને પણ ખુબ પરેશાનીઓ થાય છે. આમ જોવા જઈ તો વધુ પડતી અ વૃક્ષોનું કાપણ એનાથી પણ વાતાવરણમાં નુકસાન સર્જાય છે. જેથી આપણા માટે તો નુકસાન જ છે. પરંતુ આવનારી પેઢી માટે પણ તે ખુબ મોટું નુકસાન છે તો આપણે પ્રદુષણને અટકાવવામાં અટકાવવા જાગૃતિ ફેલાવી જોઈએ જેથી આગળના ભવિષ્યમાં પણ પણ વાતાવરણ જરાક સારું રહે. તમે કઈ પ્રદૂષણને અટકાવવા માટે ના પગલા સૂચવશો.
હા એમાટે જોવા જઈએ તો મેઈન જે પ્રદુષણ ફેલાવતા હોય એ કંપનીઓ હોય છે જેમ તમે કીધું કે અંકલેશ્વર અને વાપીમાં આપણે જયારે એન્ટર થતા હોય ત્યારે જ દુર્ગંધ હવા લાગ તી હોય છે ત્યાં આપણને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી જતી હોય છે તો એ જે ધુમાડો છોડતા હોય એ થોડો એ લોકો પ્યુરિફાય કરી શકતા હોય કારણ કે આજે તો ઘણી બધી ટેકનોલોજી એવી આવી ગઈ છે જે હવાને પ્યુરી ફાય કરીને સ્વચ્છ બનાવી શકે. છે તો જયારે તે લોકો મતલબ હવામાં ખુલ્લો ધુમાડો છોડતા હોય તો એને એક સ્વચ્છ બનાવીને પછી જો છોડતા હોય તો એક ખૂબ જ મોટો ઉપાય થઈ શકે કારણ કે ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે તો એ એક મતલબ સાધન બનાવવામાં આટલું કઈ મોટું કામ ન કેહવાય. એક થઈ શકે પછી બીજું તો આપણે માણસ મતલબ નાગરિકો એ જાગૃત થવા જ પડે કારણ કે આપણે જ ગમે ત્યાં ખાઈને પછી કચરો નાખી દેતા હોય છે જે અને તે કચરો પછી અ જે આપણા ઢોર લોકો મતલબ ઢોર હોય પ્રાણીઓ હોય એ એને ખાતા હોય છે એના કારણે એ લોકોનું પેટ પણ બગડી જતું હોય છે તો એ પ્રદુષણ ના કારણે ઘણું એવું નુકસાન થતું જ હોય છે. અને પાણીમાં પણ આપણે જે નાખી દેતા હોય કચરો જેમ કે નાના તળાવો હોય એમાં આપણે કચરો લખી દઈએ. તો તેમાં રહેવા વાળા જીવને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો પ્રદુષણ તો ઘણું બધું છે તેને અટકાવવું એ પણ ખૂબ જ જરૂરી છે, અમુક એવી બાબતો છે જ્યાં સરકાર પણ જો હેલ્પ કરે, તો પ્રદૂષણને મહદઅંશે ઓછું કરી શકાય છે. ને મોટાભાગે જો કંપનીઓ તો કારણ કે કંપનીઓ હવામાં પણ ધુમાડો છોડતા હોય પ્લસ પાણીઓમાં પોતાનો વેસ્ટ પણ છોડતા હોય છે, તો એ બંનેને મતલબ બગાડે છે અને જ્યારે ચોમાસાની ઋતુમાં ધુમાડો છોડતા હોય તો એ વરસાદના કારણે કે જમીનમાં પણ આવી જતું હોય છે, એના કારણે જે કંપનીઓ હોય એની આસપ પાસની જમીનની ફળદ્રુપતા ઘટી જતી હોય છે, એના કારણે પાક પણ સારા થતા નથી. તો એક ખૂબ જ મોટું કારણ છે ફેક્ટરીઓ તો એના પર સરકારને કડક પગલા લેવા જ જોઈએ અને એ લોકોનું જો પ્રદુષણ ઓછું કરવામાં આવે તો આપણું વાતાવરણ ખુબ જ વચ્ચે બની શકે છે, અને બાકીની જગ્યાએ આપણા નાગરિકો એ જ આગળ આવવું જોઈએ પ્રદૂષણને ઓછું કરવા માટે. તો તમારે કઈક કેવું છે પ્રદૂષણ વિશે?
હ પ્રદુષણ તો આમ તો જોવા જઈએ તો ખૂબ વધું વધી પણ રહી છે તો તેને અટકાવવા માટે આપણે યોગ્ય પગલાં લેવા ખૂબ જરૂરી છે. આમ તો ધ્વનિ નું પ્રદુષણ પણ ખુબ થતું જોવા મળે છે જય્યારે આપણ લગન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગ હોય ત્યા લગ્નમાં આપણે જોય જ છીએ. ખુબ મોટા મોટા જે ડીજેઓ આગતા હોય છે જેના કારણે ધ્વનિ ન પ્રદુષણ તો થાય જ છે પણ સાથે આપણા શરીરને પણ નુકસાન થાય છે તો આપણે લગ્ન પ્રસંગે થોડા ઓછા ડીજે વાપરવા અથવા ઓછા વાજે ડીજે વગાડવા જેથી આપણને શરીર ને પણ ઓછું નુકસાન થાય અને વાતાવરણમાં પણ ઓછું નુકસાન થાય, અને જોવા જઈ તો આપણે કચરો ગમે ત્યાં નાખતા હોયએ તો તે આપણ અટકાવવું જોઈએ અને તે માટે પણ શાળાઓમાં પછી અન્ય કોઈ જાહેર જગ્યાએ જાગૃતિ ફેલાવી જોઈએ જેથી લોકો પણ જાગૃતિ લોકોમાં પણ જાગૃતિ ફેલાય અને, તે પણ જરાક પ્રદુષણ કરવા અટકી જાય. એથી ભવિષ્ય પણ આપણને સારી રીતે મળી રહે. પ્રદુષિત વગર આપણે જીવન જીવી શકીખીએ.
તમે ધ્વનિ પ્રદુષણ વિશે પણ એક ખુબ જ સારી એવી વાત કરી. ખુબ જ અગત્યની બાબત છે કારણ કે ધ્વનિ પ્રદૂષણના કારણે જે આપણા વડીલો હોય એ લોકોને હાર્ટ એટેકની પણ સંભાવના હોય છે. તો એમ તો પ્રદુષણ વિશે ઘણી એવી વાતો છે જે આપણે કરી શકીએ છીએ. પણ હવે આપડે વિરામ લઈએ અને તમે જે અમૂલ્ય સમય આપ્યો એના માટે તમારો ખુબ ખુબ આભાર ને તમારી સાથે વાતો કરીને નવું નવું જાણવા મળ્યું અને એક ખૂબ જ એવો અનુભવ થયો તમારી સાથે વાત કરીને
મને પણ તમારી સાથે વાત કરીને આનંદ અનુભવ્યો તમારો પણ ખૂબ ખૂબ આભાર.
તો ચાલો હવે વિરામ લઈએ.
અવે પાછા મળીશું.
પાછો પછી આપડે મળીશું ત્યારે આપડે વિરામ લઈએ.